હેલો.
હા બોલ.
આવે છે અવાજ મારો?
હા હા બરાબર. કર છે.
હમ. શું કર છે બોલો.
તું પેલાથી ક્યા કેટલા ધોરણ હતી આજ સ્કૂલ કેટલા ધોરણ કઈક સ્કૂલ માંથી
કે જેમાં આપણે ઓલી પેલી અર્જુન એકેડેમી ખબર
હ
હ પેલી કેજી માં ન્યા હતી પેલી બીજી કેજી માં પછી પેલું ધોરણ હતુ ને પેલું ધોરણ પેલા ધોરણમાં ત્યારે પેલી ન્યા હતી.
પછી બીજા ધોરણમાં આઈવીને બીજા ધોરણથી હે ને બાર ધોરણ ત્યાં ક્રિષ્નામાં જ છું
બીજા ધોરણથી તુ ક્રિષ્નામાં હતી
હા
એવું
હૌથી ઓલ્ડ સ્ટુડન્ટ હું આપડા આખા ક્લાસમાં કે ને તો ક્લાસમાં સ્કૂલમાં કે તો સ્કૂલમાં પછી ક્રીના ને એ બધા તો ત્રીજા ચોથા પાંચમાં ધોરણ થી આઇવા હું હવથી ઓલ્ડ સ્ટુડન્ટ
મને તો ખબર જ નથી મને લાગ્યું તુંય દસમાંથી આયવી હો
ના ભય દસમામાં આપડે બે ભેગા હતા નથ ખબર
હા એટલે જ ને મને એમ લાગ્યું તું એ દસ માંથી જ હો એમ.
ના ભાઈ હું હોથી પેલા થી ભાઈ બધને જાણી લીધા હે મેં તો બધાને બેહી લીધું હું બધું વાતું કરીસ.
હું કેવા
તે ત્રણે સ્કૂલ ચેન્જ કરી ને તો.
હમ્મ તે કેટલી સ્કૂલ ચેન્જ કરી.
મેં બે સ કોઈ એક એમ એમ હતી અમારી હત પછીખા કૃષ્ણ અન હવેત રોલમાં હતાઈ હતા.
આપડ ચાર સ્કૂલ થઈ કેવાય કા તારે ત્રણ અમારે ચાર રોય ન તો હવે બધું બદલાયું છે ક્લાસ બદલાયો બેન્ચ બદલાવાનિ સ્કૂલ બદલાવી છેલ્લે. તો હાવ કઈ નઈ ને.
બાઇકમાં જ આપડે ચાર ચાર ત્રણ ત્રણ સ્કૂલમાં
તો ઓલ્ટ્રા અલ્ટ્રા પાંચ કુલ પાંચ.
હા અલ્ટ્રા પાંચ.
હા હા કેટલી બધી થઈ ગઈ ને.
તેઓ પણ
હા.
મ્યાં વોશરૂમ કેવા હતા પણ હાવ.
હ હ પેલી આરમીને એને શું હાલે હ કઈક એના કઈ એ ખબર નથી.
એનું કઈ ખબર નથી હો. હળિયા ક્રિશટલ હે ને. હા એ મામા છોકરી થાય.
કોણ ક્રિષ્ના?
કૃષ્ણ. કૃષ્ણ.
હગા મામા છો કરી થાય.
હા એને મામાને છોકરી એટલું ખબર હે.
હ હ.
ઓમ તો હગાજ કેવાય એમ.
હમ્મ.
કીધું તું એક વાર મને મે એમ કીધું તું ને તો ક્યે ઈ ક્યે હા ઈ ક્યે અમે લગ્ન માં ગયાતા ને તો ઈ હતી કે મારા મામાની છોકરી હે હું ક્વ હારુ કેવાય
આપણામાં આપડે શું કેવાય આપડે આપડા ક્લાસમાં છોકરીઓમાં ઈ હોશિયાર હે કા દર્પા કરતાય
ક્રિશનલ ને
હા
હા ક્રિશનલ ને દર્પા બેય હરખા હે
હા
ઓમ તો બાકી દર્પા તો હે જ હો ક્રિષ્નલ કરતાય
ના, મને તો કૃષ્ન વધારે વાગે.
મન તો મનત મેં ક્રષ્ણની બરતી હો દરપાથી.
બે ન હવે હરખા હરખા માર્ગ એટલે બળે છે. એકાબીજાથી એમાં હું હોય.
હા. આર્મીને ને ઓલી એન્જલ તો એમનેમજ હતી. ક્રિશ્નલ ના ભરોસે.
એન્જલ તો પેલા હતી હોશિયાર. હવે ખબર નય એને હું થઈ ગ્યું હોય. પેલા તો કેટલી હોશિયાર હતી એન્જલ. ખબર એ તને?
હં. પ્રેેશિત આહે ઓવશિયા.
ઈ મહા પ્રિસિ્
નિશ્ચિતા લાગતી નથી પણ હે કેટલી.
હા, ઈ વાત હાચી તારી ઈ નથ લાગતી. પણ, હે ઈ એય. એનેય પેલા સ્ટાર્ટિંગમાં માર્ક નો આવતો. હવે રહી રહી ને એને છેલ્લે તો આવા મયન્ડા.
હા.
કોણ જાણે બધા એ કેવાક અમૃત પી ધા હે.
હા આપડે તોવ એવો કોઈ દિ અમૃત નો મળ્યા. હું એ જ કઉ આ લોકો ક્યાં હોશિયાર ને આપડે.
હમ્મ એવરેજ સ્ટુડન્ટ. એેવા હતા ને આપડે થઈ ગયા એ હુ. કરીશ.
તો?
આપડે સમય થતા ચેન્જ થાય ને એલોકો એવા નેવાજ હોઈ બાપ કેટલું વાંચે પણ હાઉ.
હમ્મ મારાથી ભાઈ હેને મનેમ એન્જોય કરતા કરતા બધું જોય એમ તો એક વાર લાઈફ આવીને.
હમ આખી વાચવામાં કાડી નાખી મજા ન આવે.
હમ્મ મને ખ્યાલ મતલબ મે. બોવ એમ કેમ ધ્યાન ના દીધું કેમ કે મારું ફિક્સ જ મારે કઈ જોબ નથી કરવાની કરવાનો ધંધો જ છે ને આમાંથી કઈ ધંધો થાય નહી આવડો પડીને.
તું પછી હવે આગળ હુ કરવાની કોલેજ બોલેજ જોઈન કરવાની કે નઈ.
હા કોલેજ કરવીજ જોઈએ ને વેરી લગ્નમાં કોકે અવે બારચ પાસ હ
તો કેવાત વિચાર હુ ઓહે
મારે હવે રાજકોટ જ લેવું હ એડમિશન ગવર્મેન્ટમાં ક્યાંક લે એ પછું તો હું કરશું.
ની કોમ્પ્યુટરમાં કેવું કઈક કેમ અ તારે સાયન્સ પી એચ ડી કરવી
એ તો જોયે હવે કાઈક જેમાં મળે એમાં લઈ
હજી તેવું કઈ નથી વિચાર્યું કા
હા રિઝલ્ટ જ આવું નથી આ તો પછી હું લે એ રિઝલ્ટ આવા દે પછી જોયે
ત્યાં હુધી મોજ કર લેવાની
હા સાચી વાત
જેટલી થાય એટલી બાપ પછી તો ક્યાં કોણ જાણે
હમ સાચી વાત છે તારે હવે કોલેજ ના વરહે એટલે એટલી મોજ કરવા મળે પછી તો ક પછી તો લાઈફમાં સ્ટ્રગલ જ કરવાનું એ ન કરું પૈસાટું ભાગવાનું આ મારે પૈસાટું હુંું કરે ક જોશ ને હું કરે હમ
કોરીટ લેવું હ બધું લડી લેવું હ
પછી
હમ તારા હાથ તારા મોબાઈલ પડે કે નહી
પડ્યા મતલબ
આ મલ તે તાર મોબાઈલ હાથે ભેંગો હોય કોઈ દી
ભયકો ના
ફસ કે નીચે પડી ગયો એ
હો ના ના ભાઈ જીવ થી વધારે રાખવું તો મોબાઈલ નવે તો મારી જિંદગી દેવાય જાય તમકે એની હોગ મારો ટાઈમ ના કડ લ
હા એ તો મારે આ કેટયાર મોબાઈલ પડે એટલે જ હુંને પપ્પા એ આઈફોન મૂક ન પપા મારે આથે કોઈ ટકે નહી ફલમાં
હા સાચી વાત હ
પૈડા વગર હાલે જ નહી જો આ નવો ફોન લીધો ને હજી તો બે દિનો થયા ને તમે પાયડો એને.
તે નવો લીધો હે.
હા.
કયો લીધો?
ઓપો નો.
સરસ. નિ નવો લીધો.
તે ત લીધો.
સેમસંગે થર્ટી સીક્સ.
હમ ઈજ ને ભાઈ આપડ એક તો ધડા હોય નને મારે ગમે ત્યારે પડતા જ હોય ફોન કેટલી વાર ફેંક હોય છે ફોન
હમ હમ. ના ભાઈ હું એમ ના ફેકુ મને ફોન ની બવ કદર.
મન તો હાવ ફોન હા આયવા આ હાથમાંથી લપસી દે પડી જાય હાવ આવું હું જ થાય મારા હાથે તો હું ક્વ ના બાપા
હ હ હ તો કંઈક ખાતી જા. તારા શરીરમાં શું કેવાય આમ એનર્જી નઈ હોય.
ના એલી એવું નથી પણ આપડે એમ આપડે જેમ તેમ સુતાય આમ મોબાઈલ લઈને બેઠાનું ઓલુ રીતે પડી જાય એમાં.
હમ. હારું તને ઘરેથી કાંઈ કેતા નથી અમુક ને તો ધોક ધોકાવી નાખે.
મમ્મી એ કે કે તારા હવે કેટલી વાર મોબાઈલ એ કે.
હ હજી એને કય એકાદી વાર ફેંકી લવ.
હા મમ્મી કે કે જીવ તો રાખવોય કે નહી એ નહી ઈ કે.
હમ કેટલા નો આવ્યો તારે.
મારે પચી હજાર નો આવ્યો હતો પચીસ છવીનો.
હમ સરસ લ્યો.
હમ તે ક્યાંથી લીધો.
મે આંયથી જ લીધો શોપમાંથી.
મે આયથી મ્યુઝિક પોઈન્ટ માંથી જ લીધો.
હા સેમ મેં પણ.
હ ન્યાં હારા હોય એમ તો.
હમ.
હમ બોલ બીજું તુંમ તને મગ ખણનું ભાવ કઈ?
કેવું
મખાણા ખાય મખાણા
હા ઓલા ખારા ભાવે નમક વાળા ભાવેને.
હમ વઈટ વઈટ
હા તને ભાવે?
હક ભાવે.
હમ મેં તો પેલી વાર મને ખબર નતી મખાણા કોને કેવાય મેં પેલી વાર યુપી માં ગઈ હતીને લખડું મારા અને જો અમારા ઉપર ફ્રેન્ડ તો ત્યાં મે પહેલી વાર ખાતાતા શેકેલા મોટા મોટા હોય હા બસ પેલી વાર ખાધા
મે મે હે ને અઇઆ અહીયાંથી આપડ નેચરલ નથીને ત્યાંથી લઈએ એવી રીતે ન્યુટ્રોલ નેચલ કઈક નામ હૈ છે ન્યૂટલા ક ખેના ત્યાંથી હે ખારો ડબ્બો હોય હે
હ
તો ન્યાંથી જ લઈ આવીતી મારા ઘરના ક્યે કે આ હું લઈ હો તુ તો કે આમાં કાંઈ હે.
તુ તો નો હોય એવુ પાડી આય
તો તો ઈ કે મમરા જેવા તો હેય હું કઉ પપ્પા એ બઉ ફાયદો કરે ઈ કે પપ્પા એ ક્યે કે મમરા જેવા હે એ કે તું જ ખાય ઈ કે
હું કરવું એને કે એવું જ ભાવે હે કા
તો હાવ ઈ કે ઈ કે આમાં કઈ ટેસ્ટ હે ઈ કે
હમ હાલ્યા રાખે હવે હું કરી એને કઈ ભાવતું તો બીજું કઈ હે નહી
તો હું ક્વ તમે નથ ખાતા એમાં તમારો વાંક મારો થોડી
હમ અમને તો ખાવા દ્યો કા
હ અમને તો ભાવે
હમ એ જ વાંધા હે
બીજું તને શાક હમ
મને હમણાં કેટલા દી થયા મેગી ખાવાનું મન થયું હવે ફાઈનલી આજે ખાવાની હું
મેં તો કાલે જ ખાધી હજી
હમ મારે હવે આજ ખાવી હે
હ હારું હાલ તો ટાય બાય
હા હ. સારું એ કરજે પછી હ કે ભાઈ હા બાઈ